ઓકે.
કેમ છો, બેન?
હું મજામાં છું, તમે કેમ છો?
હું પણ મજામાં જ છું.
અ આજે શું કરો છો તમે? બધા મજામાં છે ને?
હા, હા હું પણ મજામાં છું, પણ પરિવાર બધા સારા છે, તમારા?
એકદમ ભગવાનની કૃપા છે, બેન. હવે તો બધું મજામાં છે, પરિવાર હોય તો જ જીવન છે. જુ
એકદમ સાચી વાત કરી, બેન. પરિવાર એટલે દુઃખના સાથી હોય છે.
બિલકુલ, તમારા ઘરમાં કેટલા સભ્યો છે?
અમારા ઘરમાં તો આઠ લોકો બેન. સાસસ સાસુ-સસુરા, પતિ, દો બચ્ચા નણન અને હોય છે.
હા, સાસુ-સસરા કેવા છે?
બહુ સારા બેન. સવારે ઉઠીને પૂજા કરે, બચ્ચાને સંસ્કાર આપે. હા, વડીલોથી જ આપણે રીતિ રિવાજ શીખીએ.
બિલકુલ, અ સાસુમાને રસોઈ બધું આવડે? એ જ હાથનો સ્વાદ અલગ હોય નહીં.
એકદમ સાચું થયું બેન, તમારાને જીજાજીનું કેવું બંધું છે?
અ સારું છે બેન, ઝઘડો પણ થાય છે. પણ બધું પછી નિરાત.
હા, ઘરમાં ચાર ખૂટા હોય તો ટકરાયા? પણ પ્રેમથી બંધુ ઠીક થઈ જાય.
બિલકુલ. હા, અવેથી ઓફિસ થી આવે, એટલે ચાય બનાવવાની ને, બસ એવું જ ચાલે શાત. દિવસ.
બચ્ચા કેવા છે?
એકદમ સરસ. હા, એક નાનો છે. અ સાત વર્ષ નો છે, અને મોટો છે, એ બાર વર્ષ નો છે.
એકદમ સાચું થયું શાલા હોમવર્ક ટ્યુશન બંધુ સંભાળવી પડે.
બધું જ સંભાળવું પડે બેન શું કરીએ. જો ને લોકોને શું કેવાય કે મમ્મી કેવું એટલે બધું સાભાળ સા સંભાળવું તો પડે જ. બધી થકાન ઉતરી જાય આપડે છોકરાઓને જોઈએ એટલે.
એકદમ સાચું થયું બેન સંસ્કાર આપવા જરૂરી વડીલનો આદર કરો એ જે પહેલો
પાઠ હોય છે હા બિલકુલ સાચું કહું છો તમે અને નણંદ સાથે કેવું છે તમારે બધું?
એ મારી બહેન જેવી છે તેહવારસા માટે રસોઈ બનાવીએ છે.
હા હા દિવાળી રક્ષાબંધન હોળી એમાં બધામાં ભેગા હોઈએ તો કેટલી મજા આવે નય
માસી કાકા મામા અને પરિવાર એટલો મોટું ઝાડ ડાલીઓ અલગ પણ જ જળ એક
બિલકુલ. એટલે સંયુક્ત પરિવાર કેવાય એવું કે ને સંયુક્ત પરિવારમાં મજા તો આવે પણ બેન બહુ વિચ આપણેે થોડી સમસ્યાઓ પણ હોય જ છે એમાં
એકદમ સાચું થયું પણ કોઈ બીમાર પડે તો બધા સંભાળ લે બચ્ચાને પણ દાદા દાદીને પ્યાર મલે
હા અને ખાવાનું પણ સાથે એક થાળીમાં ચાર સબ્જીઓ
એકદમ સાચો થયું બેન ખર્ચ પણ ઓછો થાય. અને સુરક્ષા પણ રહે.
બિલકુલ કદી કદી છોટી મોટી વાતો પર લડાઈઓ ઝઘડા પણ થતા જ હોય છે.
હા બેન પણ પરિવાર નામ સાંભલીને ગુસ્સા ઉતરી જાય.
બિલકુલ. માફી માંગવી અને માફ કરવું એ જ આપડે પરિવારનો નિયમ હોય. તો જ સુખી રેહવાય.
એકદમ સાચું થયું રાત સુધી મનમાં તો રાખવું સવારે પાછા ચાય સાથે વાત
બિલકુલ. આપડે જયારે બધા તહેવાર હોય તો તહેવારમાં પરિવાર વગર બધું અધૂરું લાગે.
હા બેન દિવાળીમાં સાથે સાફ સફાઈ હોલીમાં સાથે રંગ નવરાત્રીમાં સાથે ગરબા અને પપ્પાની સ્થાપના દસ દિવસ બધા પ બધા ભેગા.
હા એજ તો યાદો કહેવાય જીવનભરનું ધન
ઘરનો ખર્ચ કેવી રીતે ચલ ચાલુ છો?
આ જમાનામાં જોવ ને શું કેવાનું હવે એ છે પતિ છે એ નોકરી કરે અને હું પણ થોડું ઘણું પાર્ટ ટાઈમ કઈ કામ કરું તો બ બંને ભેગા થઈને જો બજેટ બનાવે તો સારું ચાલે. મહેનત બંને કરે. બંને મહેનત કરે તો પછી સારી રીતે ચાલે.
સાચી વાત બેન આમદ આમદની અઠની ખર્ચા રૂપિયા નો થવું જોઈએ.
બિલકુલ. બચ્ચાના ભવિષ્ય માટે બચત કરવી ઘરનું ચલાણ કરાવવું બધું જો ને. એક તો મોંઘાઈ પણ કેટલી છે એના સાથે બધું હાલવું એટલે
એકદમ કયો તો સાચું કયું બેન. આ જમાના મોબાઈલ થી પરિવાર દૂર થઈ રહસ્યું છે.
હા મોબાઈલ તો એક બીમારી છે બીમારી જો ને પરિવાર સાથે બેઠો હોય નેને મોબાઈલ હોય ને તો બધા બધા લોકો જેટલા લોકો હોય ઘરમાં એટલા મોબાઈલ હોય. અને બધાના હાથમાં ઓલા મોબાઈલ જ બસ. પરિવાર તો એક ખૂણે અ સા મા કરી નાખવાનું અને મોબાઈલ થી જ કામ હલાવાનું એવું.
એકદમ સાચું થયું બેન સારો આઈડિયા ખાવાનું ટેબલ પર મોબાઈલ નથી.
બિલકુલ.
જ્યારે કોઈ બીમાર હોય ત્યારે ખબર પડે કે પરિવાર શું છે?
બિલકુલ સાચું કહો છો તમે બધા ભેગા મળી ને અને એકબીજાના સમસ્યા એમાં જો સાથ આપે ને તો એ મુશ્કેલ ની ઘડી ક્યારે નીકળી જાય ખબર જ ન પડે.
સાચું થઈ ગ્યું બેન એ જે પ્રેમ છે ખૂનનો રિશ્તો છે.
બિલકુલ. અને દીકરા દીકરી મોટા થશે એટલે આપણે લગ્ન કરાવવાના અને એવું બધું જોઓ ને બધા
હા બેન નવા લોકો ઘરમાં આવે એ પણ પરિવાર જશે. બહુ દીકરી જેસી રાખવી એ જે સાસ નો ધર્મ છે. હેલો.
શું શીખીએ આમ જોઈએ તો આપડે બધા ભેગા રહેતા હોઈયએ તો આપે પરિવાર થી શું શીખીએ? ખીએ
ત્યાગ, સહનશીલતા શીખી અને પ્રેમ જિમ્મેદારી અને સંસ્કાર સાથે માફી, વિશ્વાસ અને બહોત સારી ચીજે શીખી.
બિલકુલ સાચું કહો છો તમે આપડે એમ પોતે પછી પરિવારનો પહેલો પેલી વખત આપણેે બધા સાથે રહેતા હોઈએ તો કેટલી બધી વાતો થાય એમ તો થાય જ‌ ને હા, દુનિયા છે જો નાની મોટી તકલીફ તો બધાને થતી જ રેય.
સાચી વાત બેન ઘર એટલે ચાર દિવાલ નહી લોકો છે.
હા, ભગવાન બધાના પરિવારમાં સુખ શાંતિ રાખે આપડે તો એટલી પ્રાર્થના કરીએ હવે
હા, બેન. આવો આપણે ચાય પી અને પરિવાર માટે પ્રાર્થના કરીએ.
બિલકુલ જો ને હું પણ હમણા ચાજ બનાવતી હતી. સવારનો પહોર છે એટલે જો ચા બનાવી અને આપડે પરિવાર એટલે જો એમ તો એવું કેહેવાય કે એકતા, આદર, પ્યાર સમય, સહયોગ અને સંસ્કાર આપે અને માફી, સેવા અને ઉત્સવ. એવી રીતે આપણે જોઈએ તો સાથ સાથે રહેેવાનું મોટાઓનો આદર કરવાનો વગર સ્વાર્થ પ્યાર કરવાનું એકબીજાના કદર કરવાની એકબીજાને સમય આપવાનો. કામ જો વાટીને કરીએ. તો પરિવારમાં એક સાથે થઈ રેય બધું પછી બાળકો હોય તો બાળકોને સારા સંસ્કાર આપવાના દિલ, સાફ રાખવાનું નાની મમતી મોટી વાત તો થતી રેય હવે પછી બીમારી હોય સેવા કરવી અને સાથ આપવો એ એટલે પરિવાર.
એકદમ સાચું થયું બેન બચ્ચાને દાદા-દાદી બહુ ભાવે છે.
હા ને દાદા-દાદી એટલે કહાણી સુનાવે પછી લોરી સુનાવે દાદી. અને આપણે આપણેે જો એ લોકો એવું કેય કે ના કઈક એવું કરતા હોય બાળકો મસ્તીને એવું બધું તો આપડે એમને મારીએ અને દાદા-દાદી હોય બચાવે એટલે દાદા-દાદી તો એ લોકો બહું ગમે
એકદમ સાચું થયું તે તો દાદા-દાદીને બહુ જ ગમે. પર બેટા કહીને માતા પર તો હાથ ફેરે તો બધી બીમારી દૂર થઈ જાય.
હા, એ તો સાચી વાત વડીલોનો આશીર્વાદ હોય ને તો ઘર બહુ આમ સારી રીતે ચાલે.
એકદમ સાચી વાત થઈ. આ દીકરો દસમામાં છે, બોર્ડની તૈયારી છે ન
તમારે દીકરો હ ના મારે તો હજી આઠમામાં છે, હજી. હા રોજ એક કલાક એને હું ભણાવું પછી સાંજે એ ભણાવે મારા પતિ આવે એટલે એ પણ ભણાવે. એટલે શું સપોર્ટમાં રહી રહે તો બાળકોનું ભણતર ને બધામાં તો આપણને સમય કાઢવો પડે. હાલો બેન તમે ચા પીલો ચા બની ગઈ છે.
હા બેન હું તો ચાય પીવા ચાલુ છું. જય શ્રી કૃષ્ણ, પછી વાત કરવા
હા, આપડે પછી વાત કરીએ ચાલો જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.